ઓ જય શ્રી કૃષ્ણ કેમ છો.
મજામાં તમે કેમ છો.
અમે બી એકદમ મજામાં છે, એ ઘરે બધા કેમ છે, તમારા સારા તો
હા બધા સારા છે, પરંતુ તમે છે કે આપણા જે ગામડામાં પહેલા જે ગરમી હતી, તેના કરતા હવે તો ખૂબ વધારે લાગે છે, કારણ કે અમ્મ પ્રદુષણના કારણે પણ અને બીજું તો જોઈએ તો ગંદકી પણ ખૂબ વધી રહી છે, જેથી કરીને હમણા તો ગરમી બો લાગે છે, તમારા ગામડામાં કેવું છે, હમણાં.
અમારા ગામમાં પણ એવી જ હાલત છે, પેલા જે આપણે એકદમ ઠંડક માં રહેતા હતા તેવું વાતાવરણ તો આજકાલ રતું જ નથી, હમણાં તો એટલી બધી ગરમી વધી ગઈ છે, ને કે વાત જ ન પૂછો કારણ કે ઘરે પણ એમ જ બેસાતું નથી, એટલી બધી ગરમી લાગે છે, કે પછી અપ આપણે હવે વાળિયા જઈને ને એવું બેસવા પડે છે, હમણાં જ મારી એક્ઝામ ગઈને તો ત્યારે પણ મારી સાથે એવું જ બનાવ બન્યો કે ઘરે બેસીને વંચાતું જ ન હતું કારણ કે તાપ જ એટલો બધો લાગતો હતો, એટલી બધી ગરમી વધી જાય કે મતલબ આપણા કંઈ વાંચાય પણ નહીં અને કંઈ ઠંડુ પણ ન હતું સરખી રીતના તો જે જેથી કરીને હું વાડીએ જઈને વાંચતો અને એવું બધું કાર્ય કરતો આ પછી જ બધું કાર્ય થયું જેથી કરીને હમણાં તો ખુબ જ વધારે તકલીફ નો એવો સામનો કરવો પડ્યો પરંતુ હમણાં વાડીએ થોડો થોડો પવન આવ્યા કરે એટલે ચાલ્યા કરે છે, તમારી તરફ કેમ તમે વાડી બાજુને એવું બધું જાઓ. કે પછી ઘરે જ બેસી રહો છો.
હા હમણા. તો વાડી રે જવું જ પડે છે કારણ કે ઘરે એટલો પં પંખા નો પણ ગરમ હવા આવે છે. અને બીજું તો આપડે જેટલા ઘરના બહારએ તેટલું સારું છે, બહાર એ થોડો ઘણો ઠંડ પવનભી આવે છે, પરંતુ ઘેરે આપડે પંખા ન અવાજ પંખા થી તો આપડે એટલા બધા ગરમ આવે છે, જેથી આપણે ઘરે સુઈ પણ નથી શકતા અને બેસાતું પણ નથી, એટલે જેથી કરીને મારા જે ઘરના બાજુમાં મારી વાડી છે, હું ત્યાં જઈને બપોર જ આરામ કરું છું, ને ત્યાં જ અમ્મ ત્યાં ભોજન પણ કરું છું, કારણ કે ત્યાં આપણે તો ઘરે બેસીને પેલા જે ખવાતું હતું, પંખામાં બેસ તે પણ નથી કારણ કે એટલું ગરમ હવા આવે છે, પંખામાંથી લુ જેવી લાગે છે, એટલે હમણાં તો ગરમી ખુબ વધી ગઈ છે, એટલે આ વાત એજ કે આપણા જેટલું આપણે પ્રદુષણ ઓછું કરશું તેટલું આપણને ગરમીનું પ્રમાણ પણ ઓછું દેખાશે કારણ કે આપણે પ્રદુષણ તમે જાણો છો દેશમાં ખૂબ વધી રહ્યું છે. ગમે ત્યાં કચરો ફેંકી દે છે, ગમે ત્યાં પછી પાણીનું પ્રદુષણ થઈ જાય છે, હવા, ધ્વનિ પ્રદુષણ થાય છે, અને બીજું તો બધું થયા જ કરે કારણ કે ધ્વનનું પ્રદુષણના કારણે પણ આપણને અવાજમાં જે એટલે કે જે હવામાં પણ થાય છે, અને આપણે જે કાનમાંની સમય તે થાય છે, કારણ કે જેમ કે ડી જે છે, આપણે લાઉડ સ્પીકરના કારણે આપણને કાન પર ખુબ અસર કરે છે, જેથી કરીને આ જે લાઉડ સ્પીકર હોય છે, અને આપણેે જેટલું ઓ પ્રદૂષણ ઓછું, કરશું તે આપણા દેશ માટે સારું છે, અને બીજું તો એજ કે આપણા જે ગામડામાં પેલા એટલી બધી ઠંડક રહેતી હતી એટલે કે હજી આપણે વાડી બેસીએ અને ઘરે પણ થોડી ઘણી ઠંડક રહેતી હતી, પરંતુ હવે વાડી બેસી તો બી ત્યારે તો હવે એમ તેમ હવા પણ એટલી ગરમ આવે છે, કે ત્યાં પણ બો બેસાતું નથી, અને પેલા જેટલું તો હવે ગામડામાં એટલી બધી ગરમી ખુબ વધી ગઈ છે, એ તો વાત જ નથી તમારે શું કેવું બીજું તમારે ગામડામાંમ હમણે પાણીનું એટલે પાણીનું પ્રમાણ મળી રહે છે, પીવાલાયક કે પછી ગરમીમાં ઘટી જાય છે.
હા પીવાલાયક તો પાણી મતલબ માં એટલી બધી તકલીફ હતી અમારે કે કૂવામાંથી અમારે પાણી લાવવા પડતું હતું, અને જેથી કરીને ખૂબ જ એવી તકલીફનો સામનો કરવો પડતો હતો, પરંતુ હાલમાં છે ને અમે એક અપીલ કરેલી હતી કે મતલબ અમારા ગામમાં એક બોરિંગ લખવામાં આવે જેથી કરીને અમારા ગામ ના લોકો ત્યાંથી પાણી ભરી શકે તો હાલમાં તો બોરિંગ રાખવામાં આવ્યું છે, તેમાંથી પાણી અમે કાઢીએ છીએ, પરંતુ પાણી એટલું બધું નીચે છે, ને. કે મતલબમાં બોરિંગ એમાં ભીસવામાં એટલો બધો ટાઈમ લાગી જાય છે, અને થાકી પણ જવાય છે, એથી કરીને થોડીક તકલીફ પડશે પરંતુ પાણી તો હાલમાં મળી રહે છે, ને ચોખ્ખું પાણી મળી રહે છે, આ ને જેથી કરીને અમે પાણી પણ છે, ને બો જ ઓછું યુઝ કરીએ છેએ, અને આ મતલબમાં જેમ અમારી જે ગાડીઓ અને એ બધું ધોવાનું હોય, તો એ બધું પણ અમે મતલબ અઠવાડિયામાં એક વાર કા તો મહિનામાં એક બે વાર ને એવું જ ધોઈએ છેએ. કારણ કે તેમાં વધારે પાણી જતું હોય છે, અને પાણીનો વેસ્ટેજ ન કરવો જોઈએ, કારણ કે પાણી આપણા માટે ખૂબ જ વધારે એવું જરૂરી છે, અને ગરમીઓમાં તો પાણીની સખત ક ખપત થતી હોય છે, જેથી કરીને પાણીથી પાણીનો આપણે બચાવ કરવો જોઈએ અને બીજી એ છે, કે આપણે હમણાં ગરમી ચાલે છે, તો આપણે ગરમીમાં છે, ને આપણે કોઈ પણ વસ્તુ એમ મોઢા પર બાંધીનેને એવું જ બહાર નીકળવું જોઈએ કારણ કે એમ જ જો આપડે બહાર નીકળશું ને તો આપણને ખુબ જ વધારે એવી બીમારીઓ થવાની સંભાવના વધી જશે. કારણ કે હાલમાં જે સુૂરજની કિરણો પડે છે, આપણા ઉપર તો એ કિરણો હાલમાં ખુબ જ ખરાબ ગણાય છે, બપોરની કિરણો જેથી કરીને થોડોક જ વારમાં આપણને બીમાર પાડી શકે છે, જો આપણે આ બધું બીમારીઓથી બચવું હોય તો આપણે છે, ને કઈ ને કઈ વસ્તુ જેમકે સનસ્ક્રીમ એવી બધી એટલી વસ્તુઓ આવે છે, હાલમાં તો તે બધું લાગવું જોઈએ, કારણ કે આ સૂરજની કિરણ પડવાથી આપણને કેન્સર જેવા ભારે રોગો પણ થઈ શકે છે, એટલે આ બધુંથી બચવા માટે આપણે પહેલા તો બપોરે ઘરથી બહાર તાળવું જોઈએ, બપોરે નીકળવું અને કોઈ પણ કામ કરવું હોય તો એક થી દસ દસ વાગ્યા સુધી કાં તો પછી પાંચ વાગ્યા પછી કામ કરવું જોઈએ, કારણ કે આ દસ વાગ્યા પછી થી માંડીને ત્રણ ચાર વાગ્યા સુધી તો એટલો બધો ખરાબ તાપ લાગે છે, કે આપણે બહાર નીકળવું જ ન જોઈએ અને જે નાના નાના છોકરા હોય એ લોકોને તો બહાર નીકળવાથી આપણે સખત મનાય જ કરવી જોઈએ, કારણ કે નાના છોક છોકરાઓને ખુબ જ વધારે એવું જલ્દી તાવ ને એવું બધું પકડી લેતો હોય છે, અને સુરજ ની કિરણોથી એ લોકો વધારે આપણને લુઝ મોશનમાં અને ઉમટમાં પાડી દેતા હોય છે, જેથી કરીને બહાર નીકળવું ટાળવું જોઈએ, તમારે શું કેવું છે, આ બાબત પર.
હા તમારી વાત એકદમ સાચી છે, કારણ કે જેટલું આપણે તાપમાં વધારે કામ કરીશ તો આપણને જ આવો થાકનો અનુભવ હશે, અને બીજું એમ કે આપણું માથું દુખાશે ચક્કર આવશે, એવું બધું ઘણી બધી પ્રકારની તકલીફ થશે, અને આપણે જેટલું એટલે ગરમીમાં તમે જાણો છો કે આપણેે બો કામ કરવું જરૂરી નહીં, એટલે કે આપણે જેટલું ચાર પાંચ સાંજે આપણે કામ કરીએ તો આપણા શરીર માટે પણ સારું છે, ને આપણને એટલો બધો ગરમી પણ નથી લાગતી પરંતુ હાલ માટે તમે જાણો છો, કે આપણે સવારે એટલે કે સવારે દસ વાગે થી ગરમી એટલી બધી ચાલુ થઈ જાય છે, કે દસ વાગે બી આપણે બહાર ઘરના બહાર નથી નીકળી શકાતું કારણ કે આપણે એટલી બધી લૂ પણ લાગે છે, અને ઘરે એમ રહેવાતું પણ નથી, હમણાં જે હું હમણા એટલે મારા ઘર પાસે જેવું કે આ મોટર કાર કરતા હતા, હમણાં જ વાત થઈ. અને એટલા જ વાર માં એટલી બધી ગરમી પણ લાગી દસ વાગે જે કા પરંતુ એટલો બધો પરસવાઈ ગયો. આટલી બધ ગરમી પર લાગી હતી જેથી કરીને હું ખૂબ થાકી ગયો હતો એટલે જ કે હમણા ગરમીનું પ્રમાણ તો ખૂબ વધી રહ્યું છે જેથી કરીને આપણે ઓછામાં ઓછું આપણે આટલી ગરમી બહાર નીકળીએ અને આપણે વધુ વધુ આપણે જે ગરમીના જે સમયમાં આપણે વધારે વધારે લિક્વિડ પીએ તે આપણા શરીર માટે સારું છે જેમ કે ગરમીમાં આપણે જે વધારે ફૂડ ખાવા જેએ કે જાંબુ હોય છે પછી ટરબૂજ ખાવો જોઈએ શેરડીનો રસ પી હોવો જોઈએ આવા બધા જે ગરમીના સિઝનમાં જે પણ ફળ હોય છે તે આપણે ખાવું જોઈએ અને આપણે જેટલું બહારનું ખાવાનું ટાળવું જ જોઈએ કારણ કે બહારનું બધું ગમેટ ફાસ્ટ ફૂડ હોય છે તે આપણા શરીર માટે એટલી ગરમીમાં જાય તો બહુ ખૂબ ગમે તે એવી અસર કરે છે જેથી કરીને આપણે આ બધું ફૂડ ન કરવું જોઈએ કારણ કે આવા ફૂડ ના કારણે તમે જાણો છો કે ઘણા બધી એવી પેલું પણ આવે છે કે સમાચાર પણ આવે છે ફોનમાં પણ ઘણા બધા વાયરલ વિડીયો પણ આવે છે કે આ ફૂડ માટે ગમે કે આવું ગમે ટેમ કીટાણુ એટલે કે આવા જીવ જંતુ નીકયળાને એવું બધું પણ જોવા મળે છે, જેથી કરીને આપણે ઘરનું ખાઈએ અને ઘ ઘરનું જે આપણેે બધું કરીએ તે આપણા માટે સારું જ છે અને ત તમને કીધું કે આપણે વધારે વધારે જે ગરમીના એટલે કે ગરમીના સમયમાં આપણા શરીરમાં જે ટલુ વધારે લિક્વિડ જાય, તે આપણા શરીર માટે સારું જ છે, કારણ કે ઘણા ઘણા બધા પ્રકારના જ્યુસ આવે છે અને આ તરબૂજ જુસ પીવો જોઈએ પછી જાંબુનો જૂસ પીવો જોઈએ, જાંબુના ફળ ખાવા જોએ અને તરબૂજ તો ખૂબ ખાવું જ જોઈએ, કાણ કે તરબૂજને કારણે આપણા જે ગરમીમાં આપણને ખૂબ એનર્જી પણ આપે છે અને ખૂબ આ પણ શરીરે એકદમ તંદુરસ્ત રાખે છે, શું તમે તમારા ગામના લોકો ટો બઢા ખેતી જ કરતા છો, પરંતુ તમે કોઈ તમા જે ખેતી કરો છો ટેમાં તમને આ ગરમીમાં પાણી મરી રેય છે એમ ખેતી કરવા માટે?
હા ભાઈ એમ ટો અમારે તો જે બોર કરાવેલો છે ટો તેના કારણે અમને તો સારી રીતના પાણી મલી રેતું હોય છે, પરંતુ જે અમારા ગામના બીજા બધા લોકો સે તેમના ઘરે બોરની સુવિધા નઠી, ટો તેઓએ પાણી મતલબમાં કુવામાંથી મુૂકવું પડે અઠવા જો નેરમાંથી ને એવું પાણી આવતું હોય ટો તેમાંઠી પાણી મૂકટા હોય છે અને ગરમીમાં ટમને ખબર જ છે કે પાણી આવવાનું બંધ ઠઈ જતું હોય છે અને પાણીની ખુબ જ એવી અસત હોય છે, ટો ત્યારે શું ટેઓએ મતલબ બીજા પર નિર્ભર રહેવું પડે અને કઈ ખેતીમાં પણ એટલું બઢુ વધારે પાક ન કરાય કારણ કે પાણી જ ન જો આપણે પછ સુવિઢા ન હોય, તો આપણે કોઈ પણ ખેતીનો પાક લઈ શકીએ નહીં અને બધી ખેતી આપણે ચોમાસામાં જ કરવું પડે કારણ કે ચોમાસામાં આપણે પાણી ખૂબ જ ઓછું પચટ થાય અને આપણે પાણી ખૂબ જ ઓછું આપડે આપવું પડે, જેઠી કરીને ચોમાસામાં જ બઢી ખેટી સારી રીતે થઈ શકે, પરંટુ જેના પણ પાણીની સુવિધા સારી રીતના હશે, ટો ટે જ મતલબમાં ખેટી સારી રીતના કરી શકશે એટલે ગરમીના મોસમમાં આ વસ્તુ પણ એક ખરાબ વસ્તુ સે કે મતલબમાં જેની પર પાણીની સુવિઢા હોય, ટો ટે જ સારી રીટના ખેટી કરી શકે છે અને બીજા બઢા એ મતલબ બીજા પર સહયોગી રહેવું પડે છે, પરંટુ હાલના અમણાં સરકારે જે સુવિઢાઓ આપી સે બઢાને બોર કરાઈ આપવાની ટે સુવિઢાથી હું ખુબ જ વધારે એવો આનંદિત થયો છું, કારણ કે હાલમાં હું જોઈ રહ્યો છું કે અમારા ગામમાં પણ ઘણા બઢા લોકોને ફ્રીમાં જ બોર કરી આપવામાં આવ્યા સે અને અને ટેઓથી તે લોકને ખૂબ જ વઢારે એવું સારું પણ પડ્યું સે, અમે ટો હાલમાં પહેલા થી જ કરાવી લીધલો હતો, પરંટુ જે અમારા ગામના બાજુ વાળા લોકો હતા તો તે લોકને ફ્રીમાં બોર કરી આપવામાં આવ્યો અને સારી રીતના ટેઓ અમણે અ ખેટી પણ કરી સ કરી રહ્યા છે અને સારી રીતના બઢુ પાાગ લઈ રહ્યા સે જે ઠી કરીને ખૂબ જ મને આનંદ થયો અને આપણો દેશ પણ વિકસિત થતો સે એવું મને લાગ્યું, પરંતુ આ ગરમીના દિવસોમાં આપણે આ બઢી બાબટો ધ્યાન રાખવી જોઈએ, બહાર ન નીકળવું જોઈએ અને બીજી બઢી પાણીની ખૂબ જ ઓસુ આપણે અ વાપરવું જોઈએ, જેઠી કરીને આપણા પીઢીઓ માટે પણ આપણે પાણી બચાવી શકીએ.
હા તમારી વાત એકદમ સાચી છે, કાણ કે આ પડે ગરમીમાં જેટલું આપણે ઓછું કામ કરીશું અને સાંજે જેટલું આપણે કામ કરીશું તો આપણા શરીર માટે સારું છે કારણ કે ગરમી ખૂબ છે જેથી કરીને આપણે ઘરે બેસીએ અને બહાર જવાનું ખૂબ ટાળવું જોઈએ. અને આટલી ગરમીમાં આપડે એમ કે આવુંમાં અમે વોટર પાર્ક છે, પછી સ્વિમિંગ પુલ છે તેમાં અમે એન્જોય કરવા માટે જું ચાલે ફ્રેન્ડ સાથે પરિવાર સાથે, અને ઘણા બધા લોકો સાથે જવું જોઈએ એમ જેથી કરીને આપણા શરીર પણ આમ ગરમી માં સાત અને આપજી તંદુરસ્ત રહે, શું તમે કોઈ ફ્રેન્ડ સાથે તમારા ફેમિલી મેમ્બર સાથે ગયા છો સ્વિમિંગ પુલ વોટર પાર્કમાં?
પણ આવેલી હતી, અને વોટર પાર્કમાં જયારે આપડણે જઈએ તો તાપ પણ ખૂબ જ ઓછો લાગે છે કારણ કે ત્યાં પાણીમાં જ બધી એક્ટિવિટી કરવાની હોય છે જેમ કે, જેટલી પણ રાઈડ્સને એવું બધું હોય તો ત્યારે મજા આવે છે ગરમીના દિવસોમાં અને ગરમી ના દિવસોમાં એક બીજું શું હોય છે કે, આ બધા લોકોનું વેકેશન હોય છે જેમ કે નાના નાના છોકરાઓ અને નાના નાના છોકરાઓને ગરમીના દિવસોમાં ખુબ જ વધારે એવી મજા માવાની મજા આવી જાય છે એથી કરીને વોટરપાર્કમાં જવાની ખુબ જ વધારે મજા આવશે.
હા તમારી વાત એકદમ સા સાચી છે. ચાલો મળીએ પાછા એટલે હમણાં તો મને કામ છે એટલે થોડી વાર પછી ત ફોન મારૂ અને પછી પાછા વાતચીત કરી છે ગરમી વિશે, હા.